શું કરે કોઈ ન મે હા બે ટેરેસ પર પવન ખાયા કરું પછી ડુંગર બધા પવન મસ્ત આવ્યા કરે
હા એ બાજું કે વિસ્તારો બહુ સારો હ કે
ચારે પાછી ડુંગર જ ડુંગર ચોમાસામાં તો મસ્ત વાતાવરણ જાય હ હા બધા હારાજ તમારે
હા વધજ્દ હાર
શું જયમું આજે આજે બસ સોયાબીન નું શાક બનાવું
ને ડ નમ તને ખઢું બધું
બધું કામ બતી ગયું કે નહી બહ બાકી છે હ તો કપડા ધવાના બાકી છે વાસન ધોવાના બાકી છે મમ્મી પણન ક ગયા તો એ લોકો બધા હમણાં આરામ કરતા છે પછી વખાત થ એટલે બધા ખેતર હમ તમારું ઘરનું કામ પતી ગયું કે બાકી પટી ગ પટી ગયા પટી હવે તો દિવાળી પછી જ અંદર જ હ ને રેવા હ ગ અંદર સાપ કેટલું કરવા પડે બહુ પેલું નીકળે હે ધૂળ
હા એજ ને ધૂળ સાફ કરવાનું બધું પછી આજુબાજુ ના પેલા જળવાથી
બરાબર લાગાડે કામ બાકી ચ છેા જો વરસાદ બરાબર આવે ની
હમ હમ તમારે શું બનાવવા છે
હજ અ તો અમે તો માસી આવેલી તો ત કીધું રીંગણ બનાવ હાલ તો
હ હા.
માસી મસ્ત બનાવે દાળને એવું દાળભાત ને એ હા. ઘેરના અને જેવો સ્વાદ જ નહી મળ કઈ અલગ જ. એજ આપડે બીજાના ઘેરે જમવાનું મસ્ત લાગતુ હોય અપણને, હા બીજાણા ઘરનું હારું લાગે ઘરમાં ગેહનત લાગે એમ તો હારું પણ બીજાને કેને વધારે સ્વાદ આવે. કે અમારે બાજુ વરસાદ આવેલો કાલે હાંજે હ. તમારી બાજુ આવેલો ક્યાય? અમારી બાજુ સે ને છાટા છાટા આવેલો બહુ નહી આવેલો રસ્તો ભીનાવી ગયેલો ખાલી. એજ કાલે આવેલો મારી બાજુ બવ ઘણો આવેલો પછી આ બાજુ પાણી પાણી થઈ ગયેલું બધું હ. તમારે તમારે ભાત રોપે કે નઈ? હા રોપીએ ને એ બહ કંટાળી જવાય પણ એમાં.
હ
તરું નાખ્યું કે નહી તું તરું નાખી દીધું નાખી દીધું હ. વરસાદ આવ્યા વરસાદ આવ્યા કર તો સારું પાણી મૂકવાનું પછી બહુ પેલું થાય એમ. અડધા નું બગડી ગયું પીળું પીળું થઈ ગયું તે બધે બાજુ તો. હા એજ ને પેલું પાણી મળે નઈ ને વધારે પેલુ ખાચ થઈ જાય ને એમ એટલે અમારે હા નાખીને દીધી ચકલી બવ આવે હંજના સેડેને હવારના સેડે. એ હે નાહાળવા ના જ
એજ એ બહ ચાકલી એ લોકો ને બી ખાવાનું નહ મળતો હોય કે નઈ એ લોકોને બી ક્યાં ખાવા જાય બિચારા એટલે
પાંચની વાગે એટલે આવી જાય.
હા ચકલી અમારા અમારે બી ચકલી આવે પછી ખિસકોલી ખાવા આવે. ગાબર આવો હે ખાવા હારું હોલી એ બધ ડું આવે ને ખાઈ મોર બી આવે પછી ખાવા હારું.
તો ખાસ આવે. અમા ત આાગળ મારી દાદી પેલા ચોખા નાખતી એની ઘરને આંગણે એટલે દરરોજ આવતો ટેવું પડી ગઈ એટલે દરરોજ આંગણે આવે ને ખાઈ જાય.
અમારે બી અમે રોજના લખીએ તો ચકલીને એ આવે ખાવા હારું.
હમ મારા ઘરને પાછળ ભાર ભાઈ ને સેને છો તેને સે તેને છોકરી નાખે એટલે એટલા હટમાં નાખે તેના હાથમાં થી ખાઈ ને જાય દરરોજ ના ખવડાવે એટલે
હમ કેરી
કેરી બહ ખાટી આ વખતે બહ હળવેલી હટી અમારે તો આ વખતે.
હ કઈ ભાવે તને?
મને ત કેસર ભાવે પછી લંગડો મારો ફેવરેટ.
લંગડાની તો મસ્ત લાગે.
હમ મજા આવે ખાવાની પછીને તો દર વર્ષે રસ બી કરીએે કેરી ના
બાકી છે કાઢવાનો રસ અમે ભર હું ત્યારે લઈ જ બ અમા તો એવું રસ ને એવુ ભરે જ નહ કાઢવાની મજા આવે રસ પણ.
હા અમર તો કરે ને એ એમાં કઈ કરવાનું નઈ રસ હમ કેરીને પેલી છોલી કાઢવાની એને પછી એનો
પેલું રહી બધું ટુકડા ટુકડા કર લખવાના-
ખાં નાખવા ની એને મિક્સ લખવાનું ને પછી રહવાડેવાનું ફ્રીજમાં એમ હા જાડું જ જાડું રાખવાનું. પછી કાચની બોટલમાં ભરી લેવાનું એને ઉરવાનું ફ્રીજમાં મૂકી રાખવાનું ને તેમ એમ મુકી રાખે તો બી કઈ ની થાય નહી
કઈ નઈ થાય પણ ઠંડા ઠંડા રહી.
હમ એવું જ એવુંજ
આગળ મે ન હલી હતીને અ્યારે એક વાર અમારા કાકાને તા કાઢેલા હતો મેં હ કાઢવા લાગલી મજા આવેલી કાઢવાની મજા આવે
એજ પણ પીવાનો મસ્ત લાગે એમ રસ જોઈ તો ઠંડા ઠંડા પીવાનો
ઠંડો ઠંડો કેએરી નુ હથાણુ ભય રું કે ન કેરી નું અથાણું બી ભરી દીધે તમ, ભર દીધે અમેઓ ભર્યું તમારે કાય ભરે?
હ.
અમે તો પેલી રાજાપુરી નીકળીહે ને તેનું ભલે તો તમે, અમા ય રાજાપુરી- - પેલા કસ પસાટી આવ કય હતી તો- - હારું લાગે આમ તો કે યા બધા પણ છે ને નઈ ભર્યુ અમે તો મારી ફઈને ત ખા ઇ- - તો મને તો ની ભાયુ રાજાપુરીને ખાધ એટ તે જ હારું લાગે.
એજ ટીકુ ટીકુ અમે તો- -
અમે તો મસાલો ભી ઘરે જ બનાવીએ, ઘેરે જ બનાવ અમે તો તૈયાર જ લાય બનાવ- - બનાવતા નહી આવડે એટલે પછી તૈયાર જ લઈ આવીએ.
હમ હમ.
ફરવા ગયા કે નહી વરસાદ હવે પડવાનો તૈયારી- - હમાં વરસાદ પડે એટલે ફરવા જવા જ પડે બાહર હ.
એ ડુંગર વાળો વિસ્તાર હોય તે હા એજ પેલું લીલું લીલું હોય એ બધી જગ્યા.
હમ.
ભેઈ ને તાન
જોવા જવા ને કેટલા ધૂય આવેલા આબાજુ? બધા હા એજ છે.
આવજો મારા બાજુ બઉુ બધું છે એવું જોવાનું નજીક જ છે દૂધ ને એ બધું જોવાનું.
તમારી ઘેરે આવવાની છે, પણ ક્યારે આવવાય તે હવે.
એવું આ તું તો કેઈ આવાવા પણ આવે જ નહીને.
હા આવ આવ આવવાની જ છે હાચી વાર આવવાની છે. પણ જોઈ લો નહી મારે લેવા આવું પડે હ?
હા આવા પાક્કું આવા ઘેરે લેવાવા તું ઘેજે ની ફોન કરજે એટલે મે આવા ને લેવા હારું.
એ બાજુ આવેલી પણપણ રસ્તો જોયેલા પણ- - કઈ બાજુ હે ને કે બાજુ પેલી તમે- - પ પેલી બસ માં જાય તે કઈ બસ રે?
કાપરીયા એ તો હરખુ વધતા ની આવે કાપરી કાપ હર કાપાપા- - પર્યાની ને એક બીજી બસ માં જતાહશે તે કઇ બસ?
નઈ ન નઈ નહી એની આવી આવે જ નહી.
નઇ આવે કે- - હમ શું છે બીજું ઘણવાનું પતી ગ- - હા પતિ ગયુ- - કોલેજ હવે હા ગવર્મેન્ટ એક્ઝામ ની તૈયારી કેવી ચાલે ચાલતી છે બરાબર.
હા.
રોજ ન મ્યા કરો ને થોડું થોડું જેટલું થાય એટલું. છકને પણ કામ જ બહુપે વાંચાય નહી બંને- -
એવું થાય એવું થઈ કઈ નઈ રોજ ના એક કલાક ટાઈમ મળે તો વંચી લેવાનું.
તો વંચવાની દે તો અવાજ જ એટલા કરે તો મસ્તી સબુ કરે તો.
એજ એ લોકોને મસ્ત એ લોકો ન લાગે ને એટલે- -
રમવા બહ આવી જાય કે નહી એટલે હનાલી પર જ ભી રમવા લાગી જ એટલે- - કાલ જ ર ટાઈમ એ- - બોલબટ રમે્યા. સંનતા કુકડી ને હું વધુ રમ્યા- -
હમ. અમે નાલલા હતા ત્યારે બોલ બેટ રમતા સ્કૂલ થી આવે ચાર વાગે એટલે બધા ભેગા થાય બોલ બેટ રમે ખીપચી પાટ ગીલી ડંડા ચોર ને બહ રમતા નાલલા હતા ત્યારે મજા આવતી.
સ્કૂલમાં સ્કૂલમાં પેલું મકરસક્રાંતિ રહી ત્યારે અમને મેચ રમાતા અને લાડુ ને એવા મજા આવતી. અમે ત્યારે છે ને અમે રેલા તો બાજુવાળ ટીમને હરાઈ કાલલા તો બધા બાજુ અમાર થી મોટા તે લોકો અમે જે સાતમા હતા તે લોકો આઠમાં તો અમે જીતી ગેલા ની મારો લા લાસ્ટ બોલ હત તે સે ને સર એ કેચ કરી લીધલો એટલે અમે જીતી ગેલા તેમા પેલો આંઠમા રડવા લાગી ગેલા મોટા તો હો બવ રડે રા કે છે છેલ્લી કેચ સે ને સરે બો અહહ લે અહહ ઉચ અ પકડી લીધેલી એટલે એ લોકો ને એું કે લોકો ની સાઈટ સર થઈ ગયા એવું કરીને પછી રડવા લાગ બરાબર બરાબ બહુ મજા આવેલી અ્યારે તલના લાડુ ને એવા ખવડાવેલા
મકરસંક્રાંતિ પર કે
હા તમને તમારે
અમારે અમારે નઈ અમારે રમતતા પણ અમારે તો ભાગ જ ની લેતા
બદલે તને અ્ ટાઈમ હમ
એક વાર અમે ખોખો માં ભાગ લીધેલો તો તેમાં જીતી આવેલા એક સ્કૂલમાં પછી બીજી સ્કૂલ માં ગેલા પણ તા હારી ગયેલા એવું થયેલું એટલે પછી
હા હમમ
મજા આવે હે પણ સ્કૂલમાં
સ્કૂલમાં રમતા ત્યારે બહ મજા આવે તેવું તો હમણાં તો રમાય જ નહી તે
એજ ને નાલાલા તા ત્યારે મજા આવતી હતી હવે સ્કૂલ જવાનું પહી પ્રાર્થના કરે પહિ બધા બેહે
હ પછી જવાની સાથે બેને જમને પેલુ ભોજન ગળાતા સાથે કરીએ સાથે જમે સારા કામ કરને હતું તે હા એવું આવટું બધાને એવું તો હમણાં તો કઈ બોલાવે નહી એમ હોસ્ટેલ માં જવા હોય તો ત્યાં કદાચ બોલાવતા અહે પણ બોલાવે.
હા એજ એજ હમણાં તો કઈ નહી બધું હમણાં ન સ્કૂલ નું બધું બદલાય
બધું બદલાઈ ગયું આપડે ભણતા ત્યારે મજા આવતી હ ચોપડા ને એવા બી બદલાઈ ગયા એ બધી એ ગ બલા અ મ અલગ અલગ બ બદલા હમમ હમમ પણ પેલા સ્કૂલ જતા તો જવાની ઉત્સુકતા વધારે હતી. સ્કૂલ ચાલુ થાય એટલે નોટ લેવાની પૂઠા ચઢાવવાના સ્ટીકર લગાવાનું એવી મજા આવતી નવી નવી નોટ કે હ નવી નવી નટ પેન્સિલ આવી સંજો ના હો રબર ના કમ્પાસ બેગ ન નવું નવ લાવવાનું બધ જ
હમ મજા આવતી.
હારુ ચાલ તો હ ચાલ.
હમ હા.